હલો
હેલો.
હા અવાજ આવે છે ને તમને મારો?
હમ હમ આવે છે.
હમ તો છે ને આજે આપડે જે વિવિધ ઉપવાસ હોય ને એના દરમિયાન જે ખોરાક લઈએ અને તેના લાભ શું છે? એના વિશે ચર્ચા કરીશું.
હમ, આ આજે ખૂબ જ રસપ્રદ અને ઉપયોગી વિષય છે. ઘણા લોકો વર્ષભર અલગ અલગ ઉપવાસ કરતા હોય છે.
હા અને સૌથી પહેલા તો આમ સમજીએ ને કે ઉપવાસ એટલે શું તમને શું ખબર એના વિશે?
ઉપવાસ એટલે થોડા સમય માટે નિયમિત ભોજનમાં ફેરફાર કરી અને શરીર અને મનને સંયમ માં રાખવું.
હા બરાબર. અને ઉપવાસ છે ને માત્ર ભૂખ્યા રહેેવા માટે તો નથી જ.
હ બિલકુલ નથી ઉપવાસમાં યોગ્ય ખોરાક લેવાનું પણ એટલ જ મહત્ત્વ હોય છે.
હમ દરેક ઉપવાસમાં અલગ અલગ પ્રકારનો ખોરાક જોવા મળે જ છે ને આપણને.
હા કોઈ જગ્યાએ ફળારી ખોરાક લેવામાં આવે છે. તો કોઈ જગ્યાએ ફક્ત ફળ અને દૂધ લેવાય છે.
હમ અને જો આમ પહેલા ફડ વિશે વાત કરીએ તો
અ ફળમાં જે છે કુદરતી મીઠાશ, પાણી અને ઘણા પોષક તત્ત્વો હોય છે.
અને છે ને કેળા જે છે ને એને ઉપવાસ માં ઘણા લોકા ખાય છે.
હા કેળાથી શરીરને ઉર્જા મળે છે અને પેટ પણ બરેલું લાગે છે.
હા એ તો છે તમારી વાત એકદમ સાચી છે અને કેવું કે સફરજન પણ એક બહુ સારો વિકલ્પ છે.
હ તેમાં રષા હોય છે જે પાચનમાં મદદ કરે છે.
હા અને કેવું કે દાડમ પણ ઉપવાસમાં લેવાઈ જ છે ને?
હા તેમાં ઘણા પોષક તત્વો હોય છે. અને શરીરને તાજગી આપે છે.
હ અને છે ને મોસંબી અને સંતરા જે આવે છે ને એ પણ આમ જ્યુસ પીવાય કે એમને એમ ખવાય આપડાથી.
હમ તેમાં જે આપણે વિટામિન સી હોય એ મળે છે. જે શરીર માટે ઉપયોગી હોય છે.
હા અને આપડે દૂધ વિશે વાત કરીએ તો
દૂધ જે છે એ આપણા શરીરને બલ આપે છે.
હલો.
હા દૂધ જે છે એ શરીરને આપણને બળ આપે છે. હેલો.
અવાજ આવે છે તમને મારો?
હો આવે છે ને.
હલો.
હેલો.
હા હા આયો બોલો.
દૂધ જે છે આપણા શરીરને બળ આપે છે.
હા એ તો છે જ અને કેવું પણ આપણને મળે.
હા તે હાડકા હાડકા માટે પણ ઉપયોગી મનાય છે.
હલો.
હેલો.
હા બોલો.
તે હાડકા માટે પણ ઉપયોગી મનાય છે.
હા એ તો છે જ ને કેવું કે ઘણા લોકો તો છે ને છાસ કે દહીં પણ લે છે.
હા દહીં પાચનમાં મદદ કરે છે અને પેટને રાહત આપે છે.
હ અને છે ને મખાના પણ ઉપવાસમાં આપણાથી ખવાય.
હ મખાણા જે છે હલકા હોય છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે.
હા અને સિંગદાણા પણ ઉપવાસમાં બહુ આમ સારા
હઅ તેમાં ચરબી અને પ્રોટીન બંને છે.
હ અને શિંગદાણા ને તો શેકીને પણ ખઈ શકાય.
હા તેના લોટથી પણ ઘણી વાનગીઓ બને છે.
હા રાજગરા વિશે પણ શું કેહેવાય તમારું?
રાજગ્રહ પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે.
હ અને રાજગ્રહ ના આમ જે લાડવા છે ને એ પણ બનાવવામાં આવે.
હા અને એની જોડે જોડે જે પૂરી હોય એ પણ આપણે બનાવી શકીએ.
અને છે ને મોરૈયામાં પણ ઘણા ઘરમાં ઉપવાસમાં વપરાય જ છે.
હા મોરિયાની ખીચડી એક લોકપ્રિય વાનગી છે.
હા અને તેમાં કેવું કે ઓછા મસાલા પણ વપરાય
હ એટલે તે સરળ રીતે પચી જાય છે.
હા અને કેવું કે સાબુદાણા પણ ઘણું આમ જાણીતું નામ છે.
હ સાપુદાનાની ખીચડી અને ખીર બનાવવામાં આવે છે.
હા અને સાબુદાણા કેવું શરીરને ઊર્જા પણ આપે છે.
હ અ એટલે ઘણા લોકો ઉપવાસ દરમિયાન તેને પસંદ કરે છે.
હા અને બટેટા પણ ઉપવાસમાં ઘણા વપરાય છે.
હા બટેટાનું શાક ટિક્કી અને વેફર પણ બનાવાય છે.
હા પણ તેલનું પ્રમાણ ઓછું હોય એમ.
હા આ બટુ તેડવાડો ખોરાક દરેક વખત સારું નથી.
હા અને સક્કરિયા પણ બહુ સારો વિકલ્પ છે એક.
હમ્મ તેને બાફીને કે શેકીને ખાઈ શકાય છે.
હા શક્કરિયા કેવું કુદરતી મીઠાસ આપે ને,
હા અને ઉર્જા પણ સારી રીતે મળે છે.
હા અને નરિયળ નું પાણી પણ ઘણું ઉપયોગી છે.
હઅ તે શરીરમાં પાણીનું સંતુલન જાળવી રાખવામાં મદદ કરે છે.
અને સુખા મેવા પણ લેવાય છે.
હ જેમ કે બદામ, બદામ, કાજુ અને અકરોડમાંથી પોષક તત્વો મળે છે.
અને તેનું પ્રમાણ આમ યોગ્ય હોવું જોઈએ એવું.
હા દરેક વસ્તુ મર્યાદામાં સારી લાગે છે.
અને ઉપવાસ માં તો છે ને પાણી પીવાનું બહું જ જરૂરી છે
હ દિવસભર યોગ્ય માત્રામાં પાણી પીવું જોઈએ.
હા એ તો છે જ. અને પાણીથી હા,
હા શરીર તાજું પણ રહે છે.
અમે કેવું કે શરીર ની ઘણી ક્રિયાઓ સારી રીતે ચાલે.
હઅ ઉપવાસ દરમિયાન વધુ મીઠાઈ ખાવી જોઈએ.
ના આમ તો નહી, પણ વધુ મીઠાસ પણ યોગ્ય નથી.
હા બધું તડેરો ખોરાક પણ ઓછું લેવું જોઈએ.
હા હળવો અને સંતુલિત ખોરાક બધુ સારું ગણાય.
હ ઉપવાસમાં સમયસર ખોરાક લેવાનું પણ મહત્વનો છે.
હન. ખુબ લાંબો સમય સુધી ખાય, આમ કઈ પણ ના લેવું દરેક માટે આમ યોગ્ય હોય તે જરૂરી નથી.
હા વિવેિધ ઉપવાસમાં નિયમો અલગ હોઈ શકે
એટલે તો દરેક પરંપરા નું આમ સન્માન કરવું જ જોઈએ.
આમ ખોરાક સાથે સ્વચ્છતા પણ જરૂરી છે.
હ સ્વચ્છ હાથ અને આમ સ્વચ્છ વાસણો વપરાય
હ તાજા ફળ અને તાજું વસ્તુ વાપરવાથી પણ ફાયદો થાય છે.
હન અને કેવું તાજી વસ્તુ સ્વાદ અને ગુણવત્તા પણ આમ સારી હોય છે.
હન આનથી આપડે જોયું કે ઉપવાસમાં, ખોરાકમાં માત્ર પરંપરા નથી.
એતો છે. તે શરીરની આમ યોગ્ય પોષણ હોયને
હન, યોગ્ય પસંદગી હોય એ કરવાથી ઉપવાસ વધુ સરળ બની જાય છે.
હમ, અને કેવું કે વિવિધ ઉપવાસમાં રેવા તાર બીજા ખોરાક વિશે પણ આપણે વાત કરીએને તો ઘણા લોકો ઉપવાસમાં આમ સિંગોડાનો લોટ પણ વાપરે. સિંગોડાના લોટમાંથી પૂરી, સીરો અન રોટલી બનાવે.
હન, આ લોટ ઉપવાસના અ નિયમો પ્રમાણે વપરાય છે.
હન, અને છે ને તેમાં પણ ઘણા પોષક તત્વો આપડને જોવા મળે.
હન, અમ બીજા બધાનો લોઠ છે એ પણ કેટલાક ઉપવાસમાં વપરાય છે.
પેલા બી કે અત્યાર રોટલી પુરી એવા બધા લોટમાંથી બનાવે આપડા તો.
હન, ફરારી ચેવડો પણ ઘણા ઘરમાં બનાવાય છે.
અને કેવું કે દરેક વસ્તુ છે ને મર્યાદામાં લેવું જોઈએ.
હ હન, એ વધારે સારું ગણાય છે.
હમ, અને ઉપવાસ દરમિયાન મીઠું પણ આમ અલગ આપડે વાપરીએ તો સારું.
હન, ઘણા લોકો સિંધવ મીઠું હોય છે એનો ઉપયોગ કરતો હોય છે.
હા, આ પણ છે ને ઉપવાસની એક પરંપરાનો એક ભાગ છે.
વિવિધ પ્રદેશમાં નિયમો પણ અલગ-અલગ હોય છે.
જુઓ ને આપડે નવરાત્રીના ઉપવાસ રીતે જોઈએ ને તો નવરાત્રી દરમિયાન મોરૈયો હોય, સાબુદાણા, રાજગરા એવા ફળ અને ફળ લેવામાં આવે.
હન, દૂધ અને દહી પણ લેવામાં આવતું જ હોય છે.
અને કેટલાક તો છે ને મખાણા પણ આમ રોજ લે આ દરમિયાન.
હન, એકાદશીના ઉપવાસમાં શું જોવામા મળે છે.
તેમાં કેવુ ફળ છે, દૂધ છે, સિંગદાણા છે, રાજગરા ન શક્કરિયા ઘણા વપરાય.
હન, શ્રાવણ મહિનામાં પણ ઘણા ઉપવાસ કરે છે.
હઅ અ અન તેમ પણ આમ ફરાળી વાનગીઓ અને ફળનું મહત્વ હોય.
હન, એના જોડે-જોડે જન્માષ્ટમીના ઉપવાસમાં પણ ફરારી ખોરાક લેવાય છે.
હન, જો માખણ છે, દૂધ છે પછી ફળ છે અને આમ, પણ જીરી પણ કેટલાક લોકા બનાવાય છે જોડે-જોડે.
હન, મહાશિવરાત્રીના ઉપવાસમાં પણ ફળ અને દૂધ ઘણાં લેવાય છે.
હન અને દિવસભર પાણી પીવાનું પણ જરૂરી મનાય એમ.
હમ, ઉપવાસમાં ગરમ દૂધ લેવાથી શું ફાયદો થઈ શકે?
જો તેથી છે ને શરીરમાં આમ બળ મળે અને પેટને પણ શાંતી રહે એવું.
હન, ફળનો રસ પણ લેવાય છે.
હ અ પણ છે ને તેમાં વધુ ખાંડ ઉમેરવી જોઈએ નઈ.
હન, કુદરતી સાદ છે એ વધુ સારો હોય છે.
હમ, બિલકુલ એને કેવુ કે કુદરતી વસ્તુ છે ને શરીર માટે ઉપયોગી હોય.
ઉપવાસમાં લાંબા સમય સુધી કંઈ પણ ના લેવાથી શું થાય?
જો કેટલાક લોકોને તો છે ને આમ નબળાઈ પણ અનુભવી શકાય એવું કેવાય.
હન, એટલે યોગ્ય સમયે યોગ્ય ખોરાક લેવું જરૂરી છે.
હા એ તો તમારી વાત એકદમ જ સાચી છે અને આના પર તો આપણેે. કેટલી બી વાત કરીએ ને. એટલી ઓછી છે પણ મન તમાર જો ચર્ચા કરવાનો ખુબ જ આનંદ આવે આપડે ચો કસથી ફરી ચર્ચા કરીશું આન પર.
સા
નુ